હા બસ રસોઈ થવો ઈ હમમ તારા રાજમા જલસા મમરા સારું સારું અમારે નહી મમરાના નું પણ ખાતું
હમ
હમ હમ હું કામ
હમ બોલો કો બીજું કો જમ્યું
જમવાનુ બાકી છે
હમ શું બનાવ્યુ જમવા નું
મોગર કી દાળ મોગરની દાળ
એવું
હમ
એ કઈ રીતે બને
દાળ પલાડવાની રહી જીરુ મીઠું મરચું હળદળ બધું નાખીને એને બનીને સીટી લેવાનું
હમ એવું એમ
તારે ભણવાનું
ઠીક ઠીક
ઠીક ઠીક ટ્યુશન રાખાવાનું હતું
નહી રખાવું
હા હવે એ તો કે હવે વિરેન તો જવા
હ અરે ફાઈનેશિયલ કન્ડિશન હારી નહી આપણા ઘરની
હા એ તો એવું હોય તો છેલ્લો એક મહિનો રખાઈ દેજે હ હ બસ હમ
તમે કહો કેવું ચાલે તમારે
ત્યાં તો કોઈક ફ્રેન્ડ જતું હોય ને ભણવા તેને ક્હેવાનું તમે શીખવાડે પેલા સચિનના જોબ માટે ફોન કરી હતી
ઍ ના સાંભળે
તો શુ કીધુ
કે હુ પેલા એનું કામ જોઈશ પછી એને કહીશ પગાર તો મમ્મી એ કીધું અને સચીનને કે તું બાર હજાર કે જે ત્યાં પગાર નું આમ દસ હજાર નાખ્યા તો સચિનને અત્યાર દસ હજાર આપે છે દાડા ના સાડી ત્રણસો ત્રણસોને ત્રીસ રૂપિયા અને ટાઈમ નવ ત્રીસ સા સાડા નવ દસ
ના ના આટલો બધો ના પોશાય સચિન ને કેજો પાછું પણ મનૅ એટલો ટાઈમ ના કેતો હમ હમ થોડો ટાઈમ ઓછો જ કહેવાનો કે જે મારા ઘરે એવું પ્રોબ્લેમ છે એટલે મને વહેલો જવા દેવાનો
હમ કીધું એ તો ભાઈ નો પરમ દાડે છેે બડે તો કાલે જવાનું છે
બિચારો કેટલો એ કે સાંજે ઘરે આવી ને કામ કરતો હશે ને
હા લગભગ કરતો હશે કપડા લેવા જવાનું છે કાલે ભાઈના
જવાનું
હા
હમ હ
હમ
હમ
કપડા લઈ ને જવાનું છે પછી પરમ દાડે બડ્ડે હૈ તો મારે સ્કૂલ નહી જવાનું પેલો કે કે તુ ગયો ને સ્કૂલ તો આપડે ભાયબંધી કટ મે કીધું ના હોય આવું તો કે હોય
તો ના જતો એ ભણવા નહી આવતો હમ અ હ બરાબર
સવારથી એ ઘેર આવશે મમ્મી પપ્પાને પગે લાગશે
આપડા ઘરે
હા. પછી લઈન જશે મન
હમ્મ. હમ્મ. ના ના ડાહ્યો ડાહ્યો છોકરો છે.
હમ્મ. પહી મુ આઈશ સાંજે.
હમ્મ. કપડા લેવા જઈશ એટલે?
ના, એન બડ્ડેમાં. આખો દિવસ એન જોડે.
અમ્મ હમ્મ. બ. બિચારો બડ્ડે માટે મહેનત કરવા જો.
હમ્મ.
હમ્મ. મજ્જા આવશે એના બડ્ડેમાં જુઓન.
ટાઈમ તો લોંગ છે ને એના જોબ નો.
બઉ મજૂરી કરાવે છે ત્યાં એન અને ભયની દુ દુકાન છે ન એટલે. કેવાય બી ના કઈ. મે કીધું તું ગાંડો કેવાય તો તું ગ્યો ત્યાં. તો પન કે કે મારે ખાસ જરૂર તે તો ગયો બાકી ના જાત.
બિચારો કેટલો ડાયો છોકરો છે.
હમ્મ. સવારે જ મલ્યો તો મન. રીસેસમાં પન આમ એને પપ્પા જોડે હતો તો જતા તા બન્નેવ.
હમ્મ. હમ્મ. ના ના આ હિસ્સો જોડે લગાડી દેજો. એ સેલરી સારી અપાવ જે પાછો.
હમ્મ. ટાઈમિંગ બી હ ને છ સાતનો જ રખાઈશ. બહુ નઈ લવ
હમ્મ. હમ્મ. હન્ન. માર છોકરો આઈ ગ્યો.
હમ. તમે કો બીજું કેવું ચાલે છે? શું કરે જીગાજીને એ બધા?
બેઠા ચાલતા. હમ્મ. હમ્મ. હમ્મ. હમ બ. બીજું કાંઈ નઈ.
હું શું કેવાનો હતો તમને. આ તો અમને ચોપડીઓ આપી.
હમ્મ. તાં સચિન પછી ભણવા નઈ આવે?
પાસ થાય તો ન. સાયન્સમાં નઈ ફેલ થ્યો એ.
માતાજી કરીન પાસ થઈ જાય તો સારું. તે કેમ ફેલ થઈ ગ્યો, ટ્યુશન હતું તો પણ? અમ્મ. હમ્મ. અમ્મ. હમ્મ.
સાયન્સ ભાઈને થોડું ટફ પડતું તું એટલે.
હમ્મ. હમ્મ. વાંધો નઈ. વાંધ નઈ. એ તો થઈ જશે પાસ. બોલ.
એટલે સાયન્સમાં જ ઉડ્યો ખાલી.
ના. ના. સાચી વાત છે.
સાયન્સ અને ગુજરાતીમાં બોલો! ગુજરાતીમાં ઉડી ગ્યો. હા.
પણ ગુજરાતી તમારે હાર્ડ આવે છે. હન્ન. ગુજરાતી હાર્ડ આવે છે.
હમ્મ.
માતાજી કરીન પાસ થઈ જાય તો સારું એમ. થઈ જત
હમ
બોડ બીજું ક હું તમેં એક વાત કવાનો હતો જો મને ચોપડીઓ આપી પછી મૂકી મેં બેગમાં તમારી બેગમાં હતી તેલની બોટલ જેસમિનની અને મને ધ્યાન નહી તો બધી ચોપડી બગડી ગઈ.
પછી હવે
મમ્મી એ કીધું કે ખોલીને બહાર મૂકી દે
હમ
તો હાલ મૂકી છે હવે જોઈએ શું થાય?
પણ તારમા બુદ્ધિ તેલની બોટલ બેગમાં રખાય પપ્પાનું બેગ હશે ને
મારું બેગ હતું એને મય પડી હતી
હમ હમ બલતો હવે
તો હવે કઈ ને શુંકાવા મૂકી છે.
હમ હમ સુુંકઈ જશે એ તો
હા એતો હવે એટલો વાંધો નહી હવ
પણ તેલ ના દાગ ની નીકળે
દાખ તો હવે શું કરું દાગ જવા માટે?
હમ
ચોપડા બી બગડ્યા બોલો આખું બેગ બગાડ્યું કાસ સ્કૂલ કઈ રીતે જવું? એવી
તો ચોપડા તો બગડે લ હોય તો ચોપડાનું શું કરું
ચોપડા તો એક રફ કામ ન બગડ્યો ને એક ગુજરાતી નો બગડ્યો પણ જે છે ને ગુજરાતી નો એ થોડુક જ બગાડ્યું છે બો ની બગાડ્યું એટલે કઈ વાંધો નહી ચોકડામાં રફ કામનું જ બગડ્યો ખાલી
હમ ઓર ડફતર ધવ તું ના
ગફ્તર હમેં ધોવા મૂકું
હમ
સુકાય તો ઠીક બાકી તો નહી અને બીજું શું?
હમ હમ
મને ધ્યાન જ નહી કે હે બોટલ ત્યાં
પણ બે દિવસ સુધી ચેક કરવાનું
અરે લાસ્ટ પીરયડમાં દીદી તો જવાનું હતું તો મૂકી દીધી ફટાફટ અંદર એટલે કઈ ધ્યાન જ ના ર કે અંદર તેલ કેવું કઈ પડ્યું છે
હમ હમ હા હવે તડકે મુકત બધું તડકે મૂકજે
તડકે જ મૂકવાનું કે છે મમ્મી પણ મેં તો હાલ્યા મૂકી હે પંખામાં
હમ તો થોડી આમ સરખુ થયું હમ એટલે અત્યાર થોડી સરખી થઈ
અત્યાર તો હવે હાલ જ મૂકી છે દસ પંદર મિનિટ પેલા
તો તે અત્યાર
અત્યાર લેસન કરવા માટે હોલુ બેગ ત્યાર ખબર પડી કે ચોપડીઓ બગડી
મે તને વખત ત્યાં ક ધ્યા ના જોવાય ને. તો તો બઉ બીઝી નહી વાતું. એટલા
મારે લાખો ના બિઝનેસ ચાલે ખબર અંબાણીને ખીચામાં લઈને ફરુ. ખબર.
હ હ તમારે ના હોય.
આઈ એમ ડિફરન્ટ.
એ ગમે છે. હા તો વિચારી સું. ચમ ઉપર મને બહુ જ.
એવું. બર્થ ડે વીસ કરજો તો દયા આવે છે તો.
બહુ કરી.
હીમ.
હ.
બોલો કો બીજું. હલો.
હમ બોલ.
ક્યાં જતા રહયા હતા.
હા ગેસ બંધ કરવા ગઈ હતી.
હમ.
આ ભાત કઈ રીતે બનાવવાના વધારેલા હા વધારેલા ભાત.
તારે બનાવો છે.
હમ હમ.
બહું ખાતી
હા.
હમ ચોખા ને. હમ હવે તને ત્રણ મિનિટ કમ્પ્લીટ થવા આયા.
હા જી થોડા વાળ હૈ. દસ મિનિટ ખાલી ખેંચ લો દસ સેકન્ડ. હા બીજું કહો.
થઈ ગયા.
સારું હેડો હું મૂકું હવે.
જમી લો. હું જમી લઉં હવે પછી ફોન કરીશ હ ઘરે કહી દેજે કે હું જમી કરું હ
હા
હા મજા.